હલો!
બઉ જ અવાજ આવે છે.
હલો! હવે બરાબર?
હલો! વરસાદ પડે છે ને એનો અવાજ આવે છે.
હલો!
હલો!
અવે આવે છે?
અવાજ તો તારો આવે છે, પણ બીજો બધો વધાર અવાજ આવે છે વરસાદનો.
એવું છે એમ.
હા.
એક મિનિટ વાંધો ની હુ હેનસિપ્રી નાખી દઉ.
ના, ના, એનો તો વધારે જ અવાજ આવશે.
હા, તો ચાલ ને આ આ રીતે જ વાત કરું છું.
હા.
કેમ છું? મજામાં?
હા, બસ મજામાં.
લે આજે મેં વિચાર્યું કે, આજકાલ દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રેવા માંગે છે. પરંતુ ભાગ દોડમાં જીવન કામનુ તણાવ અને જવાબદારીઓના કારણે ઘણા લોકો ખુશ રેવાનું ભૂલી જાય છે. મને લાગે છે કે, ખુશી કોઈ વસ્તુ ખરીદવાથી નથી મળતી પરંતુ આપણા વિચારો અને જીવન જીવવાની રીત પર આધાર રાખે છે. તારું શું કેવું છે?
હા, સાચી વાત છે, હું પણ તારી વાત સાથે છે ને આમ સહમત છું કે ખુશ બહારથી, ખુશી છે ને બહારથી શોધવાની વસ્તુ નથી. પરંતુ આપડા મનમાં રહેલી લાગણી છે. ઘણીવાર લોકો એવું વિચારે છે કે વધુ પૈસા અથવા મોટી સફળતા મળશે ત્યારે જ ખુશી મળશે. પરંતુ ખરેખર નાની-નાની ખુશીઓનો આનંદ માણવા માણનાર વ્યક્તિ જ સાચા અર્થમાં ખુશ રહી શકે છે.
હા, અને મને લાગે છે કે હે?
અવાજ બઉ જ આવે છે.
વાંધો નઈ, અને મને લાગે છે કે દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, થોડા સમય પ્રાર્થના કરવી જોઈએ. અથવા શાંતિથી બેસીને દિવસ શું આયોજન કરવું અને મનને શાંત રાખવું જોઈએ. અને સાથે-સાથે નિયમિત યોગ, પ્રાણાયામ અથવા હળવી કસરત પણ કરવાથી શરીર અને મન બંનેને તંદુરસ્ત રહે છે. જયારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પણ વધુ ખુશ રહે છે. અને અ પરિવાર સાથે સમય પસાર કરો ખુબ ઘમન્ડ મને પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે. દિવસમાં થોડા સમય પરિવાર સાથે વાતચીત કરવા થી, સાથે જમવાથી અને હસવાથી મન હળવું થઈ જાય છે. અને પરિવારનો પ્રેમ અને સાથ ખુશ રહેવાનો સૌથી મોટો આધાર છે.
હા, સાચી વાત. અને સાચા મિત્રો પણ જીવનમાં ખુશી લાવે છે. જયારે આપ-આપણે મિત્રો સાથે હસીએ વાતો કરીએ અથવા કોઈ સમસ્યા શેર કરીએ, ત્યારે મનનો ભાર ઓછો થઈ જાય છે. એટલે સારા સંબંધો જાળવા પણ એટલા જ જરૂરી છે. એટલે મને લાગે છે કે બીજાની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નઈ. દરેક વ્યક્તિની પરિસ્થિતિ ક્ષમતા અને જીવનનો રસ્તો બધાનો અલગ અલગ હોય જો આપણે હંમેશા બીજાને જોઈને દુઃખી થઈએ તો પોતાની ખુશી આપડણે ગુમાવી બેસીએ છ છેએ
હા સાચી વાત છે એટલે આપણને જે મળ્યું છે તેના માટે આભારી રહેવું જોઈએ તે અને અને ખુશ રહેવું જોઈએ ઘણી વાર આપણે જે નથી તેના વિશે વિચારતા રહીએી પરંતુ જે છે તેની કદર નથી કરતા અને મને તો સંગીત સાંભળવાનું પુસ્તકો વાંચવા અને ચિત્ર દોરવાનો ખુબ શોખ છે જારે હું આ કામ કરું છું ને ત્યારે ખુબ શાંતિ અને આનંદ મળે છે અને દરેક વ્યક્તિએ પોતાના મનપસંદ શોખ માટે થોડા સમય તો જરૂર થી કાઢવો જ જોઈએ અને જરૂરિયાત ંદ લોકોની મદદ કરવાથી પણ અલગ અલગ જ પ્રકારની ખુશી મળે છે કોઈને ભોજન આપવું વૃદ્ધ વ્યક્તિ ને મદદ કરી અથવા અથવા કોઈ વિદ્યાર્થીને ભણવામાં મદદ કરવી આવા સારા કામોથી પણ મનને સાચો સંતોષ મળે છે
હા આજકાલ મોબાઈલનોો ઉપયોગ ઘણો વધી ગયો છે એટલે મને લાગે છે કે દિવસનોો થોડો સમય મોબાઈલ થી આપણે દૂર રહીને પરિવાર સાથે વાત કરવી અને પ્રકૃતિમાં ફરવા જવું અથવા પ પુસ્તક વાંચવું જોઈએ બહાર આજુબાજુ આપડે ફરવા જઈએ સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીમાં ગામમાં રેતા હોય તો ગામમાં કઈક ફરવા નીકળવું જોઈએ હું પણ એવું જ માનું છું કે આપડે છે નેમ પૂરતી ઊંઘ લેવી જોઈએ સમયસર ભોજન કરવું જોઈ અને પોતાની તંદુરસ્તી નું ધ્યાન પણ રાખવું જોઈએ ખુશ રહેવા માટે આપણે છે ને એ બધું ખૂબ જ જરૂરી છે જય્યારે આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે આપણું મન પણ વધુ શાંત હોય છે
હા સાચી વાત છે અને આપડે અ ખુશ રહેવાના ઘણા સુંદર ઉપાયો વિશે વાત કરી અત્યારથી જ મેં અ મારા રોજિંદા જીવનમાં કેટલા કેટલાક નાના ફેરફાર કર્યા છે હવે હું સવારે થોડું વહેલું ઉઠું ઉઠી છું થોડો સમય યોગા કરું છું અને દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરું છું ખરેખર આ નાની તેઓથી આખો દિવસ સારો પસાર થાય છે અને મને પણ લાગે છે કે ખુશ રહેવા માટે સૌથી પહેલા આપણું મન શાંત હોવું જોઈએ જો મનમાં સતત ચિંતા ગુસ્સો અથવા નકારાત્મક વિચારો હોય તો બહારની કોઈ પણ વસ્તુ આપણને લાંબા સમય સુધી ખુશ રાખી નહી શકે તો એક વાત તો મેં શીખી છે કે દરેક વાતને લઈને વધારે ચિંતા કરવી ન જોઈએ જીવનમાં દરેક દરેક દિવસ એક સરખો નહી હોતો ક્યારે સફળતા મળે છે તો ક્યારે નિષ્ફળતા પણ મળે જ છે બંનેને સ્વીકારીને આગળ વધવું જોઈએ
હા એકદમ સાચી વાત કધમ નિષ્ફળતા આવે ત્યારે આપણે પોતાને દોષ આપતા રહેવા કરતા એમાંથી આપણે છે ને શું શીખી શકાય તેના વિશે આપણે વિચારવું જોઈએ દરેક અનુભવ આપણને છે ને કંઈક ને કંઈક નવું આપણને શીખવતા હોય સકારાત્મક આપણે વિચારીએ તો આપણને છે ને મુશ્કેલ સમયમાં પણ આપણને મજબૂત રાખી શકે છે. મને છે ને પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવો વધારે ગમે છે. જયારે હું બગીચામાં ફરવા જાઉં છું વૃક્ષો અને પક્ષીઓને જોઉં ત્યારે મને છે ને ખુબ જ શાંતિ મળે. એટલે ક્યારેક માત્ર થોડો સમય કુદરતની નજીક રહેવાથી પણ મન છે ને આપડું કઈક પ્રસન્ન થઈ જાય. એટલે હસવાનું પણ ખુબ મહત્વનું છે. એટલે મિત્રો સાથે વાતો કરવી પરિવાર સાથે હસવું કે કોઈ હળવી મજા મજા થી આપણેે વાતો શેર કરવી આ બધાથી છે ને મનનો તણાવ પણ ઘણો ઓછો થઈ જાય છે. અને જીવનમાં હાસ્ય માટે આપણે થોડો સમય તો આપણે હોવો જ જોઈએ.
હા. અને આજકાલ તો ઘણા લોકો પોતાની સરખામની સોશિયલ મીડિયા પર દેખાતી જિંદગી સાથે કરે છે પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ તેનું જીવન અલગ હોય છે બીજાની ખુશી જોઈને દુખ દખી થવાને બદલે પોતાના જીવનની સારી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. અને મને તો એ બી લાગે છે કે દર દરરોજ થોડો સમય પોતાના માટે રાખ વો જોઈએ પુસ્તક વાંચવું, સંગીત સાંભળવું, ચિત્ર દોરવું અને બા બાંધકામ કરવું એ કોઈ નવી કળા શીખવી અને કોઈ નવી કળા શીખવી જોઈએ. આ બધાથી મનને આનંદ મળે અને આત્મવિશ્વાસ પણ વધે છે. અને મારા ઘરમાં તો હવે એક નિયમ બનાવે છે કે રાત્રે જમ્યા પછી થોડા સમય બધા પરિવારના સભ્યો સાથે બેસીને વાત કરીએ. આથી એકબીજાની લાગણીઓ સમજવામાં મદદ મળે છે અને આખા દિવસનો થાક પણ દૂર થઈ જાય છે. જોકે આ ખુબ સારી ટેવ છે, પણ હું પણ હવે મોબાઈલમાં ઓછો સમય પસાર કરવાનો પ્રયત્ન કરું છું. અને તેના બદલે પરિવાર સાથે વાત કરું છું અથવા મારી મનપસંદ વાર્તાઓ વાંચું છું આથી મન વધુ શાંત રહે છે.
હા મને લાગે છે કે બીજાની મદદ કરવાથી પણ સાચી ખુશી આપણને મળે છે. કોઈ મિત્ર ને ભણવામાં મદદ કરવી જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય કરવી અથવા કોઈને પ્રોત્સાહન આપવું આવા કામોથી મનને છે ને ઘણો સંતોષ મળે છે. અને આપણે છે ને પોતાની તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો પણ આપણેે છે, ને વધુ ખુશ રહી રહીએ આપણેે. સમયસર આપણેે ઊંઘ લેવી જોઈએ સંતુલિત આહાર અને નિયમિત કસરત આપણા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે.
હા સાચી વાત છે અને મે પણ નક્કી કરું છે કે નકારાત્મક વાતોમાં સમય બગડવાને બદલે સારા વિચ વિચારો સારા સંબંધો અને સારા કાર્યો પર વધુ ધ્યાન આપીશ. કારણ કે સાચી ખુશી અંદર થી જ આવે છે. અ અને ખુશ રહેવા માટે સૌથી જરૂરી તો એ છે કે આપણે વર્તમાનમાં જીવવાનું શીખવું જોઈએ. ઘણા લોકો ભૂતકાળ ભૂતકાળની ભૂલો યાદ કરીને દુઃખી રહે છે. અથવા ભવિષ્યની ચિંતા કરતા રહે છે, પરંતુ જો આપણે આજના આજનો દિવસ સારી રીતે જીવીએ તો જીવન બધુ આનંદમય બની શકે છે.
અને મને તો એક વાત પન સમજાય છે, કે સંતોષની ભવના ખૂબ જરૂરી છે જીવનમાં આગળ વધવાની ઈચ્છા હોવી સારી છે, પરંતુ જો મળ્યું છે, પન જે મળ્યું છે તેની કદર કરવી પન જોઈએ. એટલી એટલે એટલી જ જરૂરી છે, જો આપણે હંમેશા વધુ મેળવવાની ચિંતા કરીશું તો ખુશીનો અનુભવ નહીં કરી શકીએ. ચલો આની પર તો જેટલી વાતો કરીશું એટલી ઓછી પડશે.
હા.